હેલો કેમ છે લોંગ ટાઈમ નોસી આજે મેં તને એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વાત કરવા આવી છું ઇન્ડિયન કલ્ચર
વાવ સાચું મોટું ટોપિક છે ઇન્ડિયન ને ઇન્ડિય ના ક ઈન્ડિયાની કલ્ચરની એટલી એટલું વાસ્ટ ઇન્ડિયાનું કહે એટલું વાસ્ટ છે કે સ્પીચમાં એક્સપ્લેન કરવું. ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ.
એક્ઝેકલી પણ એક પ્રોબ્લેમ છે આપની સોસાયટીમાં કલ્ચરના નામ પર ઘના મસ પણ છે.
હા સાચીમાં લોકો ઘણી વાર આપણા કલ્ચરને સમજ્યા વગર ફોલો કરે છે.
મને એક મિથ યાદ આવે છે લોકો કો કહે છે કે કલ્ચર મતલબ બસ એલ્ડર્સની વાત બ્લાઇન્ડલી ફોલો કરવી.
હા પણ કલ્ચર નો રિયલ મિનિંગ શું છે રિસ્પેક્ટ કરવું પણ સમજીને રિસ્પેક્ટ કરવું હ.
રિસ્પેક્ટ મતલબ ડર નથી રિસ્પેક્ટ મતલબ અંડરસ્ટેન્ડિંગ. તમે તમે એને સમજીને અગર ફોલો કરશો તો તમારે એના અંદર વધારે ક્યુરિયોસિટી આવશે.
મારા ઘરનું જ એક્ઝામ્પલ લઈ લે મારા દાદી મને એક વાર કહેતા હતા બેટા સવાલ પૂછવો ગલત નથી પણ બધાની ફિલિંગ્સ ને રિસ્પેક્ટ કરતા પૂછવાનું હોય.
વાવ, ધેટ ઇઝ રિયલ કલ્ચર. એક બીજો મિત લોકો કહે છે કે ઇન્ડિયન કલ્ચર્સ મતલબ બસ ટ્રેડિશનલ ક્લો ક્લોથ્સ
હા, સચી માં પણ કલ્ચર કપડા થી મેજર થતું નથી.
એક્ઝેક્ટલી જીન્સ પહેરીએ તો કલ્ચર ગયું સાડી પહેરીએ તો સડનલી કલ્ચર. હાવ? કેવી રીતે?
કલ્ચરનો અસલી મતલબ છે વે કલ્ચર શું છે શું પહેલા તો? કલ્ચર છે વેલ્યુઝ. તમારા અંદર કેવી વેલ્યુ ઝ આવેલી છે એના ઉપર એ તમારું કલ્ચર છે તમે કેવી રીતે વાત કરો છો? બોલો છો? કે રીતે બિહેવ કરો છો એ છે કલ્ચર એ તમારું કલ્ચર પ્રેઝન્ટ કરે છે.
ઓનેસ્ટી છે. કાઈન્ડનેસ છે. બીજા બધાને મદદ કરુંવુ. છે. એ તમારા કલ્ચરને આઈડેન્ટફાઈ કરે છે.
બિલકુલ, ઇન્ડિયન કલ્ચરની બિગેસ્ટ સૌથી મોટી ખાસિયત બ્યુટી શું છે કે અતિથિ દેવો ભવો.
યસ, આપણા ત્યાં આપણે ગેસ્ટને ભગવાનની જેમ ટ્રીટ કરીએ છીએ. કોઈ પણ મહેમાન આવે તો એની બરાબર ખાતરદારી કરીએ છીએ.
હમ્મ, ઇન્ડિયા ના કલ્ચર એ એક કલ્ચર નો એક કલર નથી કેમ કે ઈન્ડિયા એક રેમ્બો છે. મલ્ટી કલર્ડ.
એક્ઝેક્ટલી, નોર્થમાં અલગ ફૂડ. સાઉથમાં અલગ ફૂડ.
હમ્મ, ગુજરાતી જમવાનું. ગુજરાતી ખોરાક, પંજાબી ફૂડ, સાઉથ ઇન્ડિયન ઢોસા એ બધું ઇસ્ટ માં મોમોસ ને બધું. દુ ડમપ્લિંગ્સ
એન્ડ ફેસ્ટિવલ દિવાળ, ઈદ, ક્રિસમસ અને ગુજરાતીઓની જાન નવરાત્રી.
હા આ બધું શો કરે છે કે ઈન્ડિયાની કલ્ચર એક ઇન્ક્લુઝિવ છે.
મીરા એક સીરિયલ સ્મિથ પણ છે.
કયું?
સોસાયટી ઘણી વાર કહે છે કે ગર્લ્સ શૂડ બિહેવ ઇન અ લિમિટેડ વે બિકોઝ ઓફ કલ્ચર.
હા પણ રિયલ આપનું રિયલ કલ્ચર શું સીખાવે છે કે આપણે જે છોકરીઓ છે ગર્લ્સ છે એને આપણે બરાબર રિસ્પેક્ટ કરવું કરવું સીખાવે છે કે છોકરીઓ છે તો રિસ્પેક્ટ કરો આપણે રિયલ કલ્ચર એ છે.
એક્ઝેક્ટલી.
ઇન્ડિયામાં તો વુમન લીડર્સ બી ઘણા છે જેવી રીતે આપડણે જોઈએ તો મધર ટેરિસા છે પછી ઈન્દિરા ગાંધી છે કેટલા બધા સૌથી મો રાની લક્ષ્મી બાઈ કેટલા બધા લીડર્સ છે આપડા.
એડ હિસ્ટ્રીમાં પણ સ્ટ્રોંગ વુમેન હતા જે લોકો એ બધું જ કામ કરેલું હતું. જેવી રીતે તું એક કીધું રાની લક્ષ્મી ફીબાય છે અને તારેું ઓલું ખબર છે કે આપણા ઈન્ડિયામાં સૌથી પહેલાં સ્કૂલ કોએ ખુલેલી હતી? જ્યોતિરાવ ફુલે એમએને એમના હસબન્ડ એ સાથે મળીને ગર્લ્સને ભણાવેલું હતું એ પણ હિસ્ટ્રીમાં કેટલા સ્ટ્રોંગ વુમેન હતા.
હા અને ફસ્ટ વુમન ટુ સ્ટેપ ઓન મૂન વસ કલ્પના ચાવલા.
એક્ઝેક્ટલી.
એ બી એના ઘર વાળા થી લડીને સ્પેસ નું ભણતી હતી.
આજકલ લોકો કહે છે કે મોબાાઈલ અને ઈન્ટરનેટથી કલ્ચર ડિસ્ટ્રોય થઈ રહ્યું છે.
હમ સાચી વાત છે પણ ટેકનોલોજી આપડી દુશ્મન નથી.
એક્ઝેક્ટલી.
મોબાઈલથી આપડે નોલેજ પણ મળી શકે છે અગર આપણેે એનો સહી ઇસ્તેમાલ કરીએ તો. આપડ ફાલતુ ના કામ વાતે વાપરીએ તો ગલત થાય પણ આપડે ઘર નોલેજ ગેન કરવા કઈ કામ કરવા ઇમ્પોર્ટન્ટ એને વાપરીએ તો એમાં કોઈ દુશ્મની નથી એના સાથે.
એક્ઝે્ટલી. પણ મિસયુઝ કરીએ તો પ્રોબ્લેમ છે.
હા તો એના માટે આપડે બેલેન્સ કરવું જરૂરી છે. બેલેન્સ કરવું જોઈએ આપણે.
છોડ નિરા તને એક ફની એક્સપીરિયન્સ કા હો.
બોલ.
અરે એક વાર હું વિલેજ ગઈ હતી ત્યાં એક આંટી મને કહેતા હતા બેટા ફોન બહુ યુઝ ના કર ઇન્ડિયન કલ્ચરમાં આવું નથી.
હા તો પછી શું થયું.
પછી જોવ તો આટી જ વોટ્સએપ પર ટુ આર્સની નોટ્સ મોકલી રહી હતી પણ ફોન અને ઈન્ડિયાની કલ્ચરનું શું રિલેશન હશે.
હા જોયું હિપ્પોક્રેસી એવરીવેર બીજાને કહે ના કારણે ખુદ જ કરતા હોય છે. અરે બધા એ બધાના દિમાગમાં આગલા વસ્તુ આગલું જનરેશનલ વસ્તુ છે જનરેશન જનરેશન થી એ ચાાલ કરે છે કે આ એ લોકો એને કેવા આગળ ભી નહીકતા આગળ બી નહીકત તે એ લોકો એ લોકોને લાગે છે કે એ મોબાઈલ વાપરશે તો વધારે પઢી લીખી થઈ જશે ખુદના ઓપિનિયન્સ આપશે લડશે બહાર જાશે ખરાબ ખરાબ સંગતોમાં પડશે બટ એ નથી જોતા એ લોકો. લોકોને ખુદના બાળકો પર લોકો પર વિશ્વાસજ નથી કે અયા મોબાઇલ નો સારો ઉપયોગ થઈ શકે છે ટેક્નોલોજીનો સારો ઉપયોગ થઈ શકે છે.
તારે શું લાગે છે કે આવું બધું લોકો શું કામ વિચારતા આ બધું ઓર્થોડોક્સિટી છે કે લોકો પેલા એવું હતું કે લોકો એને ક્વેશ્ચન નહોતા કરવા દેતા. બરાબર છે તો લોકોને એનું જે પાછળનું જે રિયલ સિગ્નિફિકન્સ હતું તે ખબર જ ન પડતી.
હમ એકચ્યુઅલી કલ્ચર શું છે શું?
કલ્ચર ઇન્ડિયાનું બેસિકલી વેલ્યુઝ રિસ્પેક્ટ અને હ્યુમેનિટીઝ કે આપણે કઈ રીતે આપણે એની કદર કરીએ છેએ આપણે એનું સન્માન કરીએ છ છેએ અને ઇન્સાનિયત બતાવીએ છી.
હમ કલ્ચર છે કે કેવી રીતે આપણેે લોકોને ટ્રીટ કરીએ છે.
એક્ઝેક્ટલી નોટ હાઉ વિ ડ્રેસ
હમ ના કે કેવી રીતે આપણે કેટલું ગુસ્સામાં આપણેે અ એક્ટ કરીએ છીએ.
એકચુલી સૌ ફઇનલી મિથ બ્રેક કરવો જરૂરી છે. અરે આપણા-આપણા ઇન્ડિયામાં તો એવી વિમિત હોય છે કે કાલી બિલ્લી જો અગર રસ્તો છ ચાલી જાય તો પછી શું થાય કે ગાડી પણ એનું યુટર્ન મારી લે. રાત્રે આપડે અ સેટ આપણે ઘરના બહાર ના નીકળવું જોઈએ થર્સડે વાળ ના ધોવા જોઈએ આવા મથ હોય છે.
હમ.
હા ને
શું કરીએ હવે એવા-એવા ઈન્ડિયન્સમાં મિથ હોય છે બધા નવા-નવા બનાવે છે લોકો પાપ દાદીઓ બધી બનાવીને ગઈ છે તો જનરેશન ટુ જનરેશન પાસ થાય છે. હા જનરેશનલ ગેપ આપડે બ્રેક નુ બહું જરૂરી છે.
ઇન્ડિયન કલ્ચર એક બ્યુટિફુલ મિક્સ છે ટ્રેડિશન અને મોર્ડર્ન થિંકિંગનું
હમ અને આપણે બધા રિસ્પોન્સબલ છે અને આપણે એને પ્રિઝર્વ કરીને રાખવાની બી છે. આ બધાને રિસ્બિલિટી છે આ આપણે એને પ્રિઝર્વ કરીને રાખીએ આપણે એની બરાબર બચાવીને રાખીએ કે આગળ જઈને ફ્યુચરમાં આપણે કામ લાગે.
કલ્ચર એટલે કે ફોલો કરવું એટલે આપણે કોઈ સ્કૂલના ઓલા એલ્માનેકમાં લખેલા રૂલ્સ નથી ફોલો કરવાના આપણે એને સમજીને ફોલો કરવાનું છે કે આપણે એને આપણા જનરેશન ટુ જનરેશન આપણે-આપણે આપણા જનરેશનમાં એને ઇનહેરિટ કરી શકીએ.
હમ. કલ્ચર ફોલો કરવું મતલબ એક અચ્છો ઈન્સાન બનવું.
એક્ચુઅલી.
એ રૂલ્સ ફોલો કરવું નહી.
કલ્ચર છે. ચાલો કઈ નઈ આજે આપડે બહુ વાત કરી હવે આપડે મળશું. પછી નવા ટોપ તે સાથે
ઠીક છે આ પર ચર્ચા કરશું.
હા સરસ ચાલો મળીએે.